નમસ્તે બેન.
નમસ્તે બેન, કેમ છો?
બસ મજામાં છું.
ટોપીક લી હું બી મજામા છું તમે અને જલ જલ જીવન પર વાત કરવું છે?
હા બેન બદિયા વિષય છેડાયું છે તમે.
હમ.
તમે બળિયા વિષય કેયો છે.
અચ્છા અચ્છા. પાણી ના થાય જલ નથી થાય તો શું હોય છે?
સઈ કેવો છો બેન, જલ નું તો જીવન છે.
હમ સાચું.
પણ પાણી ના જરૂર એ પાણી નહી મળે તો દેખો મને કેટલું પરેશાન કરે છે. આપણ કોત બતાવે છે ન્યુઝ કે મેં દિન મે પાણી ખરાબ આવે છે. મને તડપીરા છેને વિડીયો દેખ્યો છે તમે?
દેખ્યો સે.
તો કચરો છે પણ આબણું તો બારીશ નું આવે છે તો અભી તો પરેશાન ની વહેવે છે પર બીચ મેંનું ગરમી પડે છે. તો પાણી તો દિકકત છે ની. બોરિંગનું પાણી સુ સુખ્યું છે મા તો બોરિંગ નું પાણી સુખ્યું તૂટ્યો છે ને ટેન્કર ને કાણા પડે હ, તો પાણી આવ છે? પર બસમાં તો મને બી દિક્કત આવે છે ગાવ મેં.
સાચું આ ગામડાથી પ્રોબ્લેમ છે પાણી નું.
પ્રોબ્લેમ છે. અને સસુરાલ મેં તો બ જાદા પ્રોબ્લેમ છે, પિયરમાં તો મારે નલ આવે છે બસ.
હમ
યા તો તુવેલ છે પર તુવેલ કદી સુખે છે.
સાચું.
પણ તમારે પિયર માં કઈ હાલ ચાલ છે સબનું?
બારીશ આવે છે, એ પાણી-પાણી થઈ ગયું સે. પાણી ની હોય તો શું કામ કરો છો ઝાડુ પોહચા નથી કરશો તો બળતન નથી માસ માજી શકો છો અણ.
જટ જાઈ એ જો પછ પાણી નહીં આવેે છે બી તો બી અ છે ને પાણી આવે છે બી તો બી દિકકત છે
સાચું કામ ક્યા રીતે કરવું પાણી વના તો સબ્જી નથી બનશે, આટો નથી બૂંધાયશે. સાફ સફાઈ કરો છો નાવો ના હો તો ભી એટલે પાણી જાય.
કપડાં ધોવાનું
કપડો ધકો છો અનેને ભી પાણી થાય છે.
તો હ હ એ છે સમસ્યા ન
શું કરો પાણી ના હોય તો પાણીની તો બહ જરૂરત છે જલ જીવન છે પાણી જલ જલ જલ હ જીવન છે તો પાણી ન હોય તો જીવન ભી નથી હોય
કઈ કેવો છો અને જદા બારીિશ નો આવે છે ગભરાઈ જાવા છ કે પાણી કટર નીલે છે પૂરા ઘર ભરાઈ જાવ છે
સાચું બધું પાણી થઇ ગય છે ત્યાં તો હાલ શરૂઆત છે બરસાતની
મારે તો ચારે મનો પાણી આવે છે તો ઘર ભરાઈ જાય છે ઉપર
સાચું છે
નલનું પાણી આવે
નેટવર્ક મારે નેટવર્ક બરોબર છે ને આવાજ મને મારી તમને આવે છે
કટે છે કઈ મારી
ના ના તમારી તો સા બધી આવે છે
હમ્મ
મારી આ છે તમને
હમ્મ બરાબર આવે છે
પિરમાં મારા મારા નેટવર્ક સરસ છે
હા હા તમારે તો યાં કટે છે યહાં સસુરાલ મા તમારે ફોન બિલકુલ નહી ચાલે છે
તમારે કેમ કે ઉપર કમરો છે એ મારે બી ઉપર કમરો હોયને તો હ નથી કે
કમરામાં સુતા સુતા બાત કરી લકો છો
તમે બાર કમરામાં છો
ના હું તો હવે સીડી પર બેઠી છું
હા તમારે સસુરાાલમાં તો તમારી આવાજ કટે છે અને ફોન કટે છે નથી દિકકત આવે છે ને તમ તો પિયર રિયા કરો આપ આપણું કામ કરે છે ત પીયરની કામ નીપટ દીમ
હમ કોણ રેવા દેશે હબન્ડ નું ફોન આવ હબન્ડ ન ફોન આવી ગયું છે હા તમ તો તમારે શહેલી વાત તમારી ફ્રેન્ડ થી વાત કરો હું તો કાર તમે કેટલા દિવસ થઈ ગયા છે પાંચ છ દિવસ થઈ ગયા છે તમે આવો આવો અહીંયા તે
અ કસ શહેલી થી વાત કરો છો જે કામ કરો છો અહીયા
હા તમે તમારે તો કામ કરો છો હા કામ તો કરવાનું જ છે
તો અતરો કતરો થઇ ગયો છે વાત નથી વાતો દ કીતી છે ને.
હા મ મને બોલા. હ બોલે શું કે બિલકુલ એ દંડી ભી નથી. છે ફોન પે ભી પણ વાત નથી હોતી તો નેટ ક્યાં ચલાવ.
હા પણ તમે વહી રે સ નીપટાવો છો કામ અ તમારે. તો સસુરાલ માં કોઈ મતલબ નઈ છે.
હરી મ્ અહીં હતી મા હું તો રહું છું. યા છું ને બહ મસ્તી છે એને. ચાર બાજુમાં પાણી પાણી જ છે. બેન બેનને સુસરાલ તો હવે હું પણ અંદર કામ કરી શકું. તો અને પતા નહી ક્યા જાયે. પતો તો નથી લાગશે કે ક્યાં જાય ઘરશે. હું ચાર દિવસ રહી છું. હું ચાર દિવસ અહિયાં થી રહી છું પર. કા પરેશાન હોવ કે્યા પરેશાન હોઉં છો ગભરાવી જયસુ હુ તો હું ભાઈ ને સાથે આવી જાસુ પિયરમાં.
તમારે તો ધ્યાન રાખો છો ઘણું પાણી ન દેવો કઈ કહેવાને જરૂર નહી. છોકરા ને કઈ પાણી પતો ની ચાલે છે.
છોકરું એને નાનું છે એ પતો નથી પડશે એમ. હું એ સોચું કે આવ જાઉ છું તો શું કરું.
તમારે તો પાસ મી છે સામને નીકળ્યો તો એક ઘંટા મેં આવી જોયો છું.
હમ્મ સસુરાલ થી પાસ માં પડે છે.
તમારે તો કનામ બી નીકળી જાવ છો શામ રે પાંચ બજે નીકળો તો બી છે વાજે ઘરે.
હમ્મ
તમે તો ઘ મૂળ બેજના નીકળ જાઓ છો સોચવાનું વાત ની છે અત્રી.
હમ્મ
તમારો મૂડ હોજ આવેે છે જ ના નીકળ જાાવ છો મૂડ છે આજ. તો ટાઈમ તો કઈ લાગે ની છે. શામ તક આવી જાયજો ની તો તમારું મન નહી લાગે તો. હમ્મ
ના ના દો બે ચાર દિવસ માં આવ છું.
હ હમારું
હા તમારે થોડું કામ બી હોવ કામ છે ને. તો હું સૂચું કે કામ કર પૂરું કરીને આવું છું. કેમ આજે નથી આવશે એને. કેમ પણ બારિશ થાય છે.
તમારે તેવી કામ હોજ આવે એ આવું જોઈ દે. કામ કરીને પછી સવ છો.
હમ્મ
કામ તો તમારે થોડું એ બાકી છે.
હા.
થોડો બાકી છે તો કરલો પૂરો. દો ચાર દન રૂ ઠીક હે.
સાચું થોડું જ છે, ભાગ્ય.
એ પાણી નું તો હવે. તમે ધ્યાન રાખો છો, બચ્ચાનુ બી. હમ્મ.
પાણી પાણી પાથી ફેરવું છું ઉપર પાણી પાણી થઈ ગયું છે હું સોચું કે
પણ તો નદી ના લઈ આવે છે.
હા, ઘર ઘરને પાસ માં નદી આએ સે.
હા તો તમે ધ્યાન રાખો છો છોકરાનું કા તમે કાં રહેવો છો, છોકરુ કાં રહે છે, ઘણા અર છોકરાને તો કઈ દે કો નગર આ પૂરા દડ ની નજર માં નહી આવી શકો છો
સાચું હુ, સુતો પણ નથી ન પૂરો ધનવાએથી રોવાનું રોવાનું મળે છે, તો છોકરો તો ડિસ્ટર્બ થાય છે.
સઈ ક્યો છો.
હમ્મ. એ છોકરુ ડિસ્ટર્બ થાય છે, તો ના રેસ્ટ કરતું ન કુછ નથીને હું પાણીમાં જાઉં છું મમ્મા, હું પાણીમાં જાઉં છું, અયા ખેલ છ. બારિશ અમને ગીલું હોણું છે.
મા વગર એ બી બારીશ ની ગીલી રેવી છે જે ચાર પાંચ દર બુખાર આવે છે, અને હોસ લઈ ગઈ છે એમ હવે થોડી ઠીક છે.
સાચું શું કરવાનું છોકરાઓનુ.
તમે ધ્યાન રાખો છો ન બારિશનું તો ઘણું મોસ સમસઈ છે.
બારીશ નું મોસમ છેને, બચ્ચા પણ મસ્તી છોકરો મસ્ત તી ખૂબ જ કરે છે, એ કામ કરીને. ખાણું ખવાય્યું છે બાર આવે છે.
તો તમે કોલ કરો છો, કે મેં કરું છુ.
ના હુ, કરશું તને.
હમ્મ કરો તઈ
હુંજ, કરશું તમને કોલ તમે હુ ઉફાડતો કોલ
ઠીક છે.